હલો હા કેમ છો મજામાં હલો.
હા મજામાં.
હા આવે છે ને હા કેમ છો.
મજામાં.
બો દિવસ થયા મેં કીધું યાદ કરી લઉં મેં કીધું ફોન બોન કર્યો નથી ને આવ્યો નથી તમારો મેં કીધું તો. કરી લઈએ ફોન બી તો બરાબર ને.
યાદવ આવું નવરો છો.
એજ તમારી જોડે જે મસ્ત આમ ખુબ જ આમ સુંદર આમ વિષય છે. કે આપડે મુસાફરી આમ કેવાય ને આમ બો આમ રસ પ્રદમ વિષય છે આમ શું કેવું તમારું.
હા એકદમ સાચી વાત છે મુસાફરી તો કરતું જ રહવું
બિલકુલ બિલકુલ મુસાફરી કરતા આમ દરમિયાન કેટલી મજા અને ઉમંગ બી આમ આવે છે તે દરમિયાન તો આમ અને યાદગીર પણ આમ રહી જાય છે આપણા. કે આપડે આ જગ્યાએ ફરેલા આવી રીતે આપડે નક્કી કરેલું કઈ કઈ જગ્યાએ જઈશું કેવી રીતે કરીશું અને આમ ખુબ જ આમ ઘણી બધી આમ બહુ જ બધું આમ ટ્રાય ને. એટલું આમ બઉુ જ મજા આવી જાય તો મુસાફરી કરવામાં શું તમે શું માનો છો કે સોલો ટ્રીપ કરવી જોઈએ કે આમ બધા જોડે જવું જોઈએ.
તો હવે
મને તો લાગે છે કે સાથે જઈએ તો સારું. બાકી તો જૈસી જીસકી સોચ.
બરાબર છે એ તો તો થોડું મને સમજાવશો કે કેવી રીતે આમ આમ એકલામાં પણ મજા જ આવે ને મારા ખ્યાલથી અને આમ તમે જેમ કહો છો કે બધાની સાથે પણ મજા આવે. પણ હું જોવા જઉ ને તો એકલામાં આપડે ફરવા જઈ ને તો ખુબ જ આમ બધું શીખ શીખવા અને જાણવા મળે અને અનુભવ કરતા મળે અને લોકોને ખબર પડે કે લોકો કેવા છે આજ કલના કેવી દુનિયા છે જો એકલા ફરી ને તો વધારે પડતો જો આમ જ્ઞાન મળે. કેવાય ને આમ અને આમ બધું નવું નવું જાણવા મળે અને લોકો પણ નવા. નવા હોય તેમની જોડે વાતચીત કરતા પણ ખબર પડે ને એકલા હોય તો પોતાના એ. પણ રે કે હા હું કંઈક કરી શકી. અને આમ હું તો કઉ વરસ મેં એક બે વાર તો. સોલો ટ્રીપ તો મારવી જ જોઈએ. પણ તમારું કેવું છે કે બધાની સાથે તો. થોડું મને જણાવશો કે કેવી રીતે.
કેવી રીતે. કે મુસાફરી કરવાથી તો આમ.
હા તમારો થોડોક અવાજ કપાય છે હલો.
હલો.
હા બોલો હા બોલો બોલો હવે આવ્યો આવ્યો પ્રોપર.
હા એટલે એજ કે મનના તનાવો પણ દૂર થઈ જાય ને. નજીક બી આવી જવા એકબીજાથી સાથે મુસાફરી કરે તો.
આ તો ખુબ જ આમ સુંદર તમે કીધું કે આમ. તો તો તમે બધા બધા લોકા જોડે કરી જ હશે તમારા દોસ્તાર જોડે મુસાફરી ને બધે.
હા કરી જ છે ને હવડે વચ્ચે જ ગયા હતા અમે કાશ્મીર.
ઓહો તો તો તમે ત્યાં શું કર્યું કાશ્મીરમાં થોડું જણાવશો.
કાશ્મીરમાં બરફ જોયો. પછી પહાડોની વચ્ચે મેગી ખાધી. એવું બધું કર્યું પેરાગ્લાઇડિંગ. અને એવું બધું કર્યું કેમ્પિંગ કર્યું પછી.
હાઈકિંગ કર્યું.
શું વાત છે.
નેટ જતું રહેે છે.
એ જ જ હલો હા તો તમે તના. એપલ ના ખાધા પછી લાલ કલર ના. ખુબ જ આમ બહુ મીઠા હોય છે ત્યાંના એપલ અને ત્યાંનું કાશ્મીરનું એ. જે કેહેવાય ને એ અલગ જ ફળ હોય છે ત્યાં જ્યાં બધા લઈ લો એપ. પલ પછી કીવી. પછી આમ ઓરેન્જ પછી બહ બધા ત્યાં. ફ્રૂટ છે તેનું આમ ત્યાં અલગ જ હોય છે તેનો સ્વાદ અહિયાં કરતા. એ નઇ કેવાતું કે આ કાશ્મીર ની ઓરેન્જ છે આ કાશ્મીર.
હા અને ત્યાં કાશ્મીર માં કાવા બી બહુ ફેમસ છે આપડે શું કેવાય કે. પેલું આવે ને જે બહ મોંઘું હોય છે ઈલા પેલું. કેસરે.
હા. એ તો ખુબ જ આમ મોંઘું હોય છે નેને ત્યાં ત્યાં આમ કેવામ ત્યાંનું જ આમ વિશેષ. કેવાય ને કે ત્યાંનું આમાં એક ઓળખ છે. કે કેસર લેવી હોય તો ક્યાં ની તો કે કાશ્મીર ની.
હા એજ અમે બી ખાંસી લઈને આયા અને આમ કેવાય કે હવે કઈ બી જયા હોય તઈ એની પ્રખ્યાત વસ્તુ. માં કદી ખાવામાં પૈસા ના જોવા જોઈએ.
બિલકુલ બિલકુલ હો એ તો તમારી બિલકુલ સાચી વાત છે કે ક્યાં બી ગયા હોય. તો પૈસા ને આમ સાડમાં જ મૂકી દેવું જોઈએ અને ભર પેટ વાપરવા જ જોઈએ. કારણ કે આપડે એ જગ્યાએ એક બે વાર જ જવાના છે જો જિંદગીમાં તો આમ કેવાય ને કે મન ખોલીને વાપરી જ લેવા જો પૈસા તમે જેમ કીધું કે આમ કેસર લઈને આ પણ તમને કેટલી મોંઘી પડી હશે કારણ કે અત્યારે ખાલી દસ ગ્રામ નો ભાવ જ આમ કઈક આમ હજાર બે હજાર છે હા તમે જેમ
હા પણ તો અહિયાં અમને ત્રેવીસો માં પડી પણ ખુબ જ એ વસ્તુ કેવી રીતે તમાં થોડીક દૂધ નાખવા તો આપડું દૂધ તમને કેસરી કેસરી જોવા મળી જાય.
હા એ વાત તો છે આ ફૂડ કલર કરતા આમ કેસર નું આમ કલર છે ને ખુબ જ આમ સારો કેહેવાય આપડા શરીર માટે અને
શરીરને ઠંડક આવે.
હલો. હા, તમારો અવાજ થોડો કપાય છે આમ.
હવે કપાય છે, હલો?
ના ના ના કમ્પ્લીટ કમ્પ્લીટ. હા બોલો હા.
હા, એટલે કેસરથી શું શરીર ને ઠંડી ઠંડક એમ કાશ્મીરમાં કાશ્મીરમાં તો અમે સૌથી પેલા આ એન્ટર થયા ને એટલે અમે એક જગ્યાએથી ગરમ કપડા લીધા તહીંયા રેન્ટ પર બી મલે છે તમને.
હા. ખુબ જ એમ સુંદર એમ કેવાય કે તમારો આમ ખૂબ
અહિયાં તમારે શુંઝ તો એના ઘરેથી લઈ જાય પણ કેવું ગરના ના ગમ્યા. શું કેવું તમને ને તહીંયે તમારે બૂટ લેવા પડે જેમ કે કેહેવાય કે જામ બુટ કરી ને આવે. તમે બરફમાં ચાલો તો નોર્મલ શૂઝ ના પહેરાય. એજ પહેરવું પડે તમારે.
બિલકુલ બિલકુલ હા આમ તમે વાત તો સાચી કારણ કે બરફમાં તો કેવાય ને કે જાંબુ જ જોઈએ છે પણ.
હા, એ જે
ને એમ. હું તો છે ને એક વાર આમ સોલો ટ્રીપ ગયે આમ કેવાય ને કે મનાલી સાઈડે આમ જે મેં આમ મજા કરી છે ને આમ તેમ બધું ચડી પહાડ ચડ્યા બરફ ના હતા એ પણ આમ તમે જેમ કીધું કે આમ ત્યાં તો છે ને અલગ અગ જે આમ તેના આમ કેહેવાય બુટ આવે છે કે જે બરફમાં રહી શકે એવા મસ્ત દા મસ્ત આમ હા જાંબુ તમે જેમ કીધું એમ.
અને તમે જુઓ કે કાશ્મીરમાં ની અંદર પણ તમે જુઓ કે છે કે શ્રીનગર છે
હા.
પછી પેલું ગુલમાર્ગ કરીને છે લોકલ સ્પોટ છે તો એનું અને બીજું એક છે કે પહલગામ અવડે છેલ્લે જ્યાં અટેક થયો તો.
હા, એ તો બઉુ જ ખરાબ થયેલો તે તો હજી આ મગજ માંથી જ નહી જતું કે તે કેટલો ખરાબ હતો. જે આપડા પર થયુ
હા હા એ ટાઈમે નહતા ગયા એ સારું રહ્યું અને
રે ગયેલા તો
અમે બે હજાર ઓગણીસ માં ગયલા
સરસ આ તો વાત તમારી હમ
હા સરસ અને
એમાં તમે જોવાય કે કાસું બધું છે જેમાંથી જામિયા મસ્જિદ કરીને બી છે એક એની લોકલ એ એક્સપ્લોર કરી પછી તહીયા
લાલ ચોક કરીને છે જયા સ્ટ્રીટ ફૂડ મળે શોપિંગ થાય તમારથી ઓથેન્ટિક કાશ્મીરી પહેરવેેશો મળે તમને
બિલકુલ બિલકુલ હા બિલકુલ સાચી વાત છે ત
હમ એ લોકો બધું નાના નાના કાચ થી વર્ક થયેલા કપડાં મળે
એ જ અને સેમ મારે પણ આવું મનાલીમાં એટલું બધું આમ શોપિંગ નું હતું ને કે જેની વાત જ કંઈક અલગ હતી પેલા તો મેં ટ્રેકિંગ કર્યું પછી કેવાય ને કે ત્યાં બધા અમારા ફ્રેન્ડસ બન્યા આમ હું તો સોલો પર જ ગયેલો ત્યાં પછી મેં ફ્રેન્ડસ બનાયા પછી તેમની જોડે મેં વાત ચીત કરી પછી ત્યાંની આમ કેવાય ને કે આમ ચડી ગયા હોય આપડે છેક આમ બરફ પર અને ત્યાંની મેગી ખાવાનો તો સ્વાદ જ કંઈક અલગ જ હતો ત્યાં જે મજા આવી છે ને અને પછી નીચે ઉતર્યા પછી છેને મે મારા ફેમિલી માટે હા એજ ને બિલકુલ કે આપડે ચડ્યા હોય તો કેટલી ભૂખ લાગી હોય તમે જેમ કે અને પછી છે ને મેં નીચે જેવું ઉતર્યો ને પછી મેં તમે જેમ કીધું કે શોપિંગ એ તો મેં બહુ જ કરી મારા ઘર વાળા લોકો માટે કે શોપિંગ તો કરવી જ પડે એમને ઘરે જવું તો પછી એવું તો મજા ના આવે ખાલી હાથે એટલે આમ ઘણી બધી સોપ પિંગ કરી આમ કેહેવા ને કે જાત જાતનું ત્યાં નવું નવું બધું હતું શોપિંગ કરવાનું આમ અહિયાયા કરતા તો બહુ જ આમ અલગ જ હતું આમ કેવાય ને
હા એકદમ શોપિંગ કરો તો શું તમને યાદગીરી રહે હું આ
બિલક બિલકુલ બિલકુલ બિલકુલ સાચી વાત છે અને શું તમને મારી જોડે આ વિષય પર વાત કરીને તમને મજા આવી?
હા મન તો ખુબ જ આનંદ આવ્યો
હા મને પણ છે ને આ ચર્ચા અને આ વિષય પર વાત કરીને એટલી બધી મજા આવે ને કે તેની વાત કઈ અલગ છે ખુબ જ આમ જાણવા મળ્યું આપડ ચોક્કસ બીજે આ કોઈક નવા વિષય પર વાત કરીશું
હા ચાલો
ચાલો